હલો હા બેન કેમ છો તમે.
હા મજામાં.
હમ. અ તમને મારી અવાજ આવે છે.
હા આવે છે.
હા તો હું તમારી હા આવી છે બિન તો મારી અવાજ. હું છે ને. આજે તમારી જોડે વાત કરવા માંગુ છું તમારી પાસે ટાઈમ છે, કરો.
છે છે ખાસા ટાઈમ છે.
હા તો આજે છે ને આપણે વાત કરીશું ઈદ વિશે. તમને હું આજે ઈદ વિશે કઈક કેવા માંગુ છું. તો ઈદ છે ને એ મુસ્લિમોનો છે ને તહેવાર છે. અને તે ખૂબ જ સુંદર અને સારું છે એ છે ને બધા લોકો. અ મળીને સેલિબ્રેટ કરે છે જેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ. તો એ બધાઓ છે ને ખુબ સારી રીતે સેલિબ્રેટ કરે છેને, ખુબ સરસ છેને છે ને મીઠી. તરીકે પણ કહેવામાં આવે છે અને ઈદ ક્યારે આવે છે, ખબર તમને એટલે છે ને એની પેલે રમજાન મહિનો આવે તે ત્રીસ દિવસ નો હોય છે. તો ત્રીસ દિવસ બધા લોકો રોજો રાખીને અને ઓગણત્રીસ કા તો ત્રીસ હોય તેમાં ક્યારેક છેને, ચાંદ. ઈજ છે ને ચાંદ ઉપર ડિપેન્ડ હોય તો જયારે ચાંદ. ઓગણત્રીસ રોજા કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે ચાંદ દેખાય ને?. તો ત્રીસ દિવસે ઈ થઈ જાય. અને જો ત્રીસ નો રોજો હોય ને તો એકત્રીસ માં દિવસે થાય. આ રીતે છેને, ચાંદ પર એ ડિપેન્ડ હોય છે ને એ છે ને તે ખૂબ જ સારો. તહેવાર છે, મુસ્લિમો માટે. અને તે દિવસે છેને, અ બધા લોકો સવારે ઉઠીને નાઈને. વેલા વેલા નમાજ પડવા જાય છે, માણસ અને જે ઘરની અ લેડીસો હોય છે. તે પોતાના ઘેરમાં નાહી ધોઈને નમાજ પહેલે અદા કરે છે. અને એના પછી એ લોકો શિવખુર માં બતાવે છે. સારા સારા વ્યંજનો બનાવે છે, તેમાં ખુબ જ મજાનો આપડે ખુબ જ સારું લાગે છે, આપણાને અને એના પછી હું વાત કરું તો નાના છોકરાઓને તો એ દિવસ ખુબ જ આનંદ આવે છેને. ખુબ જ મજા હોય છે, તેમાં બધા લોકો છે ને એકબીજાના ઘરે સેવૈયા ખાવા આવે છે. તો તેમાં ખૂબ જ આનંદ આવે છે, એમાં બધા મળે છે કેટલાક દુશ્મનો પોતાની બુરાઈ એ દિવસે પૂરી કરી દે છે ઈદના દિવસે એકબીજા સાથે હાથ મીલાવીને ગલે મળીને ઈદ નો તહેવાર ઉજવે છે તમે કઈ કહેવા માંગો છો? બેન ઈદ વિશે
હા મારી ફ્રેન્ડ બી છે, એક મોમેડીયન છે મારી ફ્રેન્ડ એને લીધે મને બધું ખબર છે કે એ એકદમ મુસલમાનો નો એકદમ ધાર્મિક તહેવાર છે. વર્ષમાં એક જ વાર આવે છે અને એ લોકો નો ખુબ જ એ પ્રખ્યાત ધાર્મિક તહેવાર છે. એમાં બધી બુરાઈઓ ભુલાઈને એમાં બધા આપડે સાથે સંપીને રહેેવા એવો પ્રાથમિક તહેવાર છે. એમાં એક એક બીજા લોકો નાઈ ધોઈને નવા કપડાં પહેરીને એકબીજા ના ઘેરે જાય છે. ખુશી થી ગળે મળીને હાથ, મળીને ને પછી સેવૈઈ ખાય છો નાના છોકરાઓને પૈસા આપે છે. ત્યારે બધી બુરાઈઓ એ લોકો પોતાની મિટાવીને અને આનંદ માણેે છે. તમે બીજું કઈ એના વિશે જાણો છો, તમે?
હા બેન હું તો જાણું છું કારણ કે અમારા ત્યાં બી ઘણા મુસ્લિમો રહી છે. અને મેં જોયું છે એ લોકોને કે એ લોકો ખુબ સારી રીતે ઈદ નો તહેવાર મનાવે છે. જો હું બીજું કેવા માંગુ છું કે ઈદ છેને, મુસ્લિમોને સૌથી મોટો મોટું અને પવિત્ર તહેવાર છે. વર્ષ દરમિયાન બે મુખ્ય ઈદ ઉજવવામાં આવે છે, જેમ કે રમઝાનઈ તેને ઈદ ઉલ ફિત્ર કહેવાય છે, અને એના પછી બકરા ઈદ આવે છે, તેને ઈદ ઉલ અદહા કેવાય છે રમઝાન મહિનામાં છે ને ત્રીસ રોજાઓ હોય છે. જે મેં આગળ કીધું તેમાં છે ને સવાલ મહિનાના પહેલા દિવસે ઈદ ઉલ ફિત્ર ઉજવાય છે. આ દિવસે લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં વિશેષ નમાજ અદા કરે છે અને નમાઝ બાદ સહ ભેટીને ઈદ મુબારક કરે છે મેં આગળ જેમ તમને કીધું કારણ કે આને જો હમ બીજું કેવું તો એકબીજા ને મીઠાઈઓ ખવડાવે છે. આ તહેવારો છેને, પ્રેમ અને ભાઈચારાનો દાન આપવાનો સંદેશ આપે છે આમાં ઈદમાં શું છે, કે ઘણા લોકો છે ને જો ગરીબ હોય ને તે લોકોના માટે બી બધા એકબીજા સાથે મળીને તેમનો છે ને તેમને બહુ સહકાર આપે છે. આ મુસલમાન નું તહેવાર શું છે કે એ લોકો દાનજીવી કીધું ને હમણાં દાન આપવા જેવું છે તો એમાં છે ને એકબીજાને છે ને ધ્યાનમાં રાખીને બધા ઈદો મનાવે છે. મુસ્લિમમાં એવું હોય છે ને કે જે તમારી સામે તમારા ભાઈ બહેન જો ગરીબ હોય ને જો એમની પાસે પહેરવાના કપડા ના હોય ને તો આપણે એમને આપીને એમને પણ ઈદ ની ખુશી માં સામેલ કરીએ છીએ. મુસ્લિમ તહેવાર છે ને બધી વસ્તુઓમાં એકબીજાને આપવા માટે અ સાથે મળીને એકબીજા સાથે સારી રીતે ઈદ મનાવાનો એ બધાનું બહુ આ આધાર છે એમાં બધા લોકો બહુ સારી રીતે મનાવે છે. અને એના પછી હું વાત કરું ને તો ઈદમાં નાના છોકરાઓ છે ને જયારે બધા સગા સંબંધીઓ આવે છે ને ઈદ માં મલવા તે લોકો બધાને ઈદી મળે છે અને તે તો ખુબ જ એ લોકો ને મજા આવે છે અને માંગે છે છે દાદી મારી ઈદી નાની મારી ઈદી મામા મારા ઈદી ઈદી વગર લેવા વગર તો છોકરાઓ હટતા જ નથી અને તેમજ મોટા લોકો. લોકોને બી એજ પ્રમાણે હોય છે ભાઈ બહેનો ને એઈ બ આપે છે. મમ્મી છોકરાઓને આપે છે પપ્પા આપે છે ખુબ જ સરસ લાગે છે ને. ખુબ સારો આનંદ લાગે છે. તેમાં અને સારા સારા વ્યંજનો તો બનાવે છે જે મેં આગળ કીધું તમને. તો આમાં બધામાં છે ને ખુબ જ સરસ અ મજાનું એક છે ને. આનંદ આવે છે આપણાને તો તમે કઈ કેવા માંગો છો બેન આગળ.
હા મુસલમાન નો તહેવાર એવો છે કે એ ભાઈચારો સારો રીતે. ભવે છે ઈદ એટલે પછી એ ધર્મ નથી જોતા. કે આ હિન્દુ છે આ મુસ્લિમ છે આ શીખ છે કે અમે એમને ભેટીએ એવું નથી. ત્યારે આપણા સગા સંબંધી આપણા પડોશ. આપણા જે વ્યવહારી હોય આપણે બધાને એ લોકો. ઈદ ભેટીને જ કરે છે એમાં હિન્દુ મુસ્લિમ નું કઈ એમાં તાત્પર્ય. અલગ અલગ પેલું નથી.
એ તહેવાર એવો છે ને કે ત્યાં અલગ અલગ ધર્મનોો પેલો અલગ અલગ. ધરમ નથી નિભાવતા. એ લોકો સંપીને રે છે કે અમે બધા ભાઈચારા હાથ સાથે નિભાવએ. એકબીજાના ઘેરે જાય હિન્દુ મુસ્લિમ બધા એકબીજાના ઘેરે જાય. કે અમારા ત્યાં મારી ફ્રેન્ડ છે ને બલકે અમે હિન્દુ છે પણ મારી. ફ્રેન્ડ છે ને અમને બોલાવતી એના ઘેરે. સારી સારી વાનગીઓ ખવડાવતી સેવાઈ શિરખોરમાં સ્પેશિયલ છે. ઈદ માં શેરખુરો છે ને એનો સ્પેશિયલ એની એકદમ. ખ્યાત વાનગી છે એ તો દરેક ઘરમાં મળે જ કોઈ બી હોય. અ નાના હોય અમીર હોય કે ગરીબ હોય મુસ્લિમમાં ઈદ ના દિવસે. બધાની ગરમે ઘરમાં શિરખોરમો બને જ. પછી એકબીજા ને હસી ખુસી ને મળીને એ લોકો બોલાવે. સંપીને ખાય. આવી રીતના ઉજવીએ છીએ એટલું મેં જોયલું છે.
તમારા આસપાસમાં છે કોઈ મોમેડા ને એવું.
હા બેન ઘણા લોકો છે. અને તે લોકો તો ખુબજ સારી રીતે ઈદ મનાવે છે, મને પણ ખૂબજ આનંદ આવે છે. બધા એકબીજા સાથે મળી ને જો ફ્રેન્ડ લોકો હોય ને તો એમાં છે ને ઘણી ફ્રેન્ડ છે ને હિન્દુ મુસ્લિમ હોય છે, પરંતુ એમાં લાગે નઈ એ લોકો છે ને ની પાર્ટીઓ પણ સેલિબ્રેટ ક સેલિબ્રેટ કરે છે, તેમ જેમ કે તમે જોયું ને આ તો નાના લોકોનું વાત છે આપડે ફ્રેન્ડ સર્કલનું અને જો હું વાત કરું ને તો મુંબઈનું તો મુંબઈમાં જે બધા મોટા મોટા સેલિબ્રિટીઓ હોય છે ને તો તે લોકો બી ઈદ નો તહેવાર છે ને, જશ્ન છે ને ખુબજ મજાથી ઉજવે છે, ને ઘણા લોકો ને ખુબજ આનંદ આવે છે. એમાં કોઈ નાલું, કોઈ મોટું ખબર નહી પડતું. એ ખુબ સારી રીતે એ લોકો ઉજવાય ઉજવાય છે, ને જે મેં આ કીધું ને નમાઝ પડવામાં તેમાં બી છે ને અમારે ઈદ ની નમાઝ જયારે આપડે પડીએ ને એના પછી જયારે એકબીજાને ગલે મળીએ ને તો તેમાં ના ના મોટા કોઈ કોઈને નઈ જોઈ. કારણકે ત્યાં તે જગ્યાએ બધા સરખા હોય છે, એકબીજા સાથે હાથ મલાવીને ગલે મળીને ઈદ મુબારક કરે છે અને પોતાના પહેલેના જે પણ ગિલાસીક કવા છે તેને દૂર કરીને પાછું નવું જીવન વિતાવાની વાતો કરે છે. અને કેટલાક લોકો તો એવા હોય છે ને કે ઈદ ના દિવસે બિચારાઓ બહાર રહે છે. અને તે લોકો પોતાની મમ્મી પાપા અહ પાસે નહી રહી શકીએ, તો તે લોકોને ખુબજ દુઃખ થાય છે, એટલે હું તો એજ કેવું ને કે બધા લોકો અહ એમ તો ભલે ગમે ત્યારે પરંતુ જયારે તહેવારો આવે ને ત્યારે બધા પોત પોતાની ઘેરમાં રેહ અને તે અહ પોતાના મમ્મી પપ્પા સાથે પોતાની અહ પોતાનો તહેવાર સારી રીતે ઉજવે અને ખુબજ આનંદ લે. મારી તો આજ કહેવત છે બેન, તમે આગળ કઈ કેવા માંગો છો?
હા, ઈદ છે ને મેન સંપીને રહેવાનો તહેવાર છે. એમાં એકતા એકતાનો પ્રતિક છે, એ એમાં એ બતાવે છે કે ભાઈ, નાના મોટાઓ છે ને પોતાનો વેર ઝેર ભૂલીને
હ
કેટલા બી દુશ્મન લોકો હોય, પણ ઈદ માં એવી એક માન્યતા છે ને કે બોધા બધા પોત પોતાના એકબીજાને વેર ઝેર તે દિવસે ભૂલાય જવાય
ને પોતે ગળે મળે, ને એકબીજાને ઘેરે જાય, દુશ્મનીભી હોય ને તે બી એ એ લોકો છે ને એક બીજાથી ભૂલી જવાય. એવો ધાર્મિક ઉપરવાળા તરફથી આ તહેવાર છે. ને મેન છે ને ઈદ સંપીને રહેવાનો એકતા નો પ્રતિક, હસી ખુશી હસી મળીને રહેવાનો એનો પ્રતિક બતાવે છે. તો એમાં આપણે ધરમ નથી જોતા, એમાં ઈદ હોય કે બીજા તહેવારો હોય.
બેન હિન્દુ મુસ્લિમનું કઈ પેલું નથી, એમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય મોસ્ટ ઓફ ઘણા છે ને હિન્દુ લોકો બી આ ઈદ બહુ સારી રીતના મનાવે છે એકતા ન પ્રતિક છે ને એટલે એમાં ધર્મ કઈ નથી જોવાતા
હ
પછી નાના છોકરાઓ તો ખબર નહી પડે હિન્દુ છે કે મુસ્લિમ છે, એકબીજા એવી રીતના સ્કૂલ માં સંપીને મનાવેને કે એ ફ્રેન્ડ થઈ જાય.
સાચું કીધું બેન, તમે. આ બધું વસ્તુ છે ને આપડે સ્કૂલ માંથી પણ હોય છે ને ઘણા લોકો તો સ્કૂલમાં બી હેને ઈદ નું સેલિબ સેલિબ્રેશન કરે છે, જેમકે પોતાને ટીચર્સ લોકોને સેવૈયા લઈને અહ લઈને આપ આપવા જાય છે સ્કૂલમાં, કેટલીક ટીચરો હોય છે તે પોતાને સ્ટુડન્ટોને કહે છે કે આજે તમારો તહેવાર છે મને શિવકુરમા ખવડાવજો શિવકુરમા તે ખુબજ પ્રસિદ્ધ છે. અને એને બધા ખુબ જ એને ખાવાની વાતો કરે છે આ તો બધા છોકરાઓની વાત છે આ બધા લોકો છે ને તહેવાર બહુ સારી રીતે મનાવે છે અને તમે જે પણ કીધું ને તે ખુબ જ સરસ વાતો કીધી છે મને ખુબ સારું લાગ્યું બેન તમારી જોડે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર
હ મને બી તમારા સાથે વાત કરવા માટે ખુબ સરસ લાગ્યું તમારો બી આભાર હે સારું